હા, કેમ છો?
મજામાં, તમે બતાવો તમે કેમ છો?
હું પણ મજામાં, તમને મારો અવાજ આવે છે બરાબર.
હા, આવે છે ને. તો આજે આપડે કયા વિષય પર વાત કરીશું.
આજે આપણે વર્ષા ઋતુ ના વિષય પર વાત કરીશું. તો મેં તમને એવું કેહેવા માંગુ છું, કે આજે મને વર્ષા ઋતુ વિશે થોડી ઘણી માહિતી જોઈતી છે, પણ હું તમને મારી મમ્મી થોડી ઘણી માહિતી તમને શેર કરું. પછી તમે મને શેર કરજો કેમ કે આજે છે ને વરસાદનું વાતાવરણ છે, તો મને એવું થયું કે આજે આપણે વરસાદના ટોપિક પર વાત કરીએ હ ને.
હા.
પણ થઈ ગયું છે, હું તો બસ બારી પાસે બેસીને આ વરસાદ જ જોતી છું એટલે કે મને એટલે મને તમારી યાદ આવી ગઈ. સાચું કહેજો ત્યાં તારે-તમારે ત્યાં પણ આવો જ વરસાદ છે ને આમ માટીની સુગંધ જે જયારે પણ પહેલા વરસાદમાં આવે છે, ને તો એવું લાગે છે કે બધું જ આામ મુક સાઈડમાં મૂકીએ અને બહાર નીકળી જઈએ, મને તો વરસાદમાં પલળવાનું ખુબ જ મન થાય છે. પણ પછી પછી એ થાય છે કે શરદી થઈ જશે તો, પાછું ઓફિસમાં જવાનું તો કામ બગડશે તમને છે આપણે પેલા રવિવારે ગયા હતા, અને અચાનક વરસાદ પડ્યો હતો તો કેવી મજા આવી હતી, જોને અત્યારે તો જોવું ને અત્યારે તો આપણે કેટલા મોટા થઈ ગયા, કે થઈ ગયા એટલે આપણે વરસાદમાં ટ્રાફિક ટ્રાફિક અને કાદવ જ દેખાય છે, પણ બાળપણ કેવું હતું ને આપણું વરસાદ પડે એટલે તરત જ સ્કૂલમાં રજા પા પડી જતી હતી. આપણે પેલા કાગળની હોડી બનાવીને પાણીમાં મુૂકતા હતા મને તો એ હજુ પણ યાદ છે. વરસાદ આવતા જ મમ્મી કહેતી કે બહાર ના ના જતા પણ આપણે તો છાના માના પલડવા માટે નીકળી જતા હતા. એ રસ્તા પર ભરાયેલા પાણીના છપછપ પાણીમાં છપછપિયા કરવાની એક અલગ જ મજા હતી, તે હવે ક્યાં ક્યાં હવે તે ક્યાં જોવા મળે તમને યાદ છે આપણે વરસાદમાં ક્રિકેટ રમતા હતા, ભલે ખુ શરીર કાદવ કાદવવાળું થઈ જતું, પણ તે વખતે જે આનંદ મળતો હતો તે આનંદ હવે લાખો રૂપિયામાં પણ નથી મળતો તમારી કોઈ ફેવરેટ વરસાદની યાદ છે, મારી તો એક ખૂબ જ એક વરસાદની એક ખૂબ ખૂબ સારી વાત છે, જે હું તમને કહું તો વરસાદ વર- વરસાદ હોય અને ખાવાની વાત ન નીકળે એ બને જ નહી, અત્યારે વાત કરતા કરતા જ મને મસ્ત ગરમા ગરમ મેથી ના ગોટા કે બટ ટાકા પોવા ખાવાની ઈચ્છા થઈ ગઈ. વરસાદમાં આદુ વાળી ચા અને ભજીયા જેવી કોઈ જોડી નથી એ વર્લ્ડની બેસ્ટ જોડી છે. મારા ઘરે તો આજે જ મમ્મી એ કર્યું હતું કે કહ્યું નક્કી કર્યું છે, કે સાંજના ભજીયા બનાવવાના છે. તમારા ઘરે એ શું કઈ સ્પેશિયલ વરસાદમાં કઈ બનાવાના છે, પેલા પકોડા વાળા પકોડા વાળા કાકા યાદ ને જેની લારી પર આપણે લાઈનમાં ઉભા રહેેતા હતા, આ વરસાદમાં ત્યાં જઈને ખાવાની કેટલી મજા આવતી હતી. એ કોઈ કોઈ રેસ્ટોરન્ટ નથી પણ મને એવું લાગતું હતું કે વરસાદમાં આપણે ખાવા ખાવાના બહારને પરિવાર સાથે બેસવાનો મોકો મળતો હતો. પણ હા, આ વરસાદમાં બધું જ સારું ન હોય એવું પણ નથી હોતું. પેલા ટ્રાફિક જામ અને ચારે બાજુ કાદવ કીચડ અને સૌથી મોટું ટેન્શન તે કે આપણા ખર કપડા સુકાતા જ ન હતા. આખો દિવસ અંદર ઘરની અંદર જ કપડા લટકાવવા પડતા હતા, અને પેલા ટુ વ્હીલર વાળા લોકોની તો હાલત જ કેટલી ખરાબ થઈ જતી હતી, તેઓ વરસાદમાં ઓફિસે જતા તો પણ તેઓની આખી પલળી પલળી જતા હતા પરિણામે કેટલી બધી બીમારીઓ નો સામનો એ લોકોએ કરવો પડતો હતો, તો આ તો થઈ વરસાદ વિશેની મારા મારે થોડાક અનુભવોની વાત તો શું તમે તમારો કોઈ વરસાદ ન એવો કોઈ કિસ્સો છે? જ જે તમે મને કહી શકો, જેનાથી મને વરસાદ વિ કે થોડી ઘણી વધારે માહિતી મળે.
હા મારી પણ વરસાદ સાથે ઘણી બધી એવો કિસ્સાઓ જોડાયેલા છે, જે આજે પણ વરસાદ પડે છે. તો મને એ દિવસ સનું યાદ આવી જાય છે. જ્યારે આપણે બાણપણમાં નાના હતા ત્યારે વરસાદ જ્યારે પડે તો સ્કૂલમાં લઈને આપણને લેવા માટે જતા હતા તો એની વાત જ અલગ હતી અને ભીનાતા ભીનાતે ઘરે આવવું. તો એ બાળપણની યાદો તો આજે ફક્ત યાદોમાં જ રહી ગયેલી છે. વર્ષાઋતુ એ લોકો ને ચહેરા પર. ખુશી આપવા માટે આવે. વે છે કારણ કે વર્ષાઋતુનું આગમન જ વરસાદની અ ઉ ઉનાળાના બાદ હોય છે જ્યારે ઉનાળામાં લોકો ત્રાહીમામ કરતા હોય છે ત્યારે વર્ષાઋતુ આવે છે. અને લોકોના ચહેરા પર ખ ખુશીનો આગમન થાય છે. વરસાદ ઋતુ વર્ષનો સૌથી મનમોહન મોહક સમય ગણાય છે. ઉનાળાની ગરમી પછી વરસતા વરસાદથી પ્રકૃતિમાં નવી તાજગી આવે છે. આકાશમાં કાળા વાદળો છવાઈ જાય છે. અને ઠંડી પવન મનને આનંદિત કરી દે છે. વૃક્ષો, છોડ અને ખેતરો હરિયાળા બની જાય છે. ખેડૂતો માટે વરસાદ ઋતુ ખૂબ મહત્વપૂર્ણ છે. વરસાદથી ખેતરોમાં પાણી મળે છે, અને પાક સારી રીતે ઉગે છે. ગામડાઓમાં ખેડૂત ખુશીથી વાવણી શરૂ કરી દે છે. વરસાદ વિના કૃષિ શક્ય નથી તેથી વરસાદને જીવનદાતા પણ કહેવામાં આવે છે. બાળકોને વરસાદમાં રમવું ખૂબ જ ગમે છે, તેઓ કાગળને નૌકા વહા વહાણે છે અને વરસાદમાં ભીજાઈને આનંદ માણે છે. લોકો ગરમ ચા, ભજીયા અને મકાઈ ખાવાનો આનંદ લે છે. વરસાદ ઋતુના કેટલાક નુકસાન પણ છે. વધારે વરસાદથી પૂર આવે છે, રસ્તો પર પાણી ભરાઈ જાય છે અને લોકોના રોજિંદા જીવન માં મુશ્કેલીઓ ઉભી થાય છે. ઘણી વાર બીમારીઓ પણ ફેલાય છે. છતાં પણ વરસાદ ઋતુ સૌને પ્રિય લાગે છે કારણ કે પ્રકૃતિને સુંદર બનાવે છે, અને જીવનમાં નવી ઊર્જા ભરે છે. વરસાદ ઋતુમાં પ્ર કૃતિ નો સૌંદર્ય વધુ ખીલી ઉઠે છે. પર્વતો પર ધુમ્મસ છવાઈ જાય છે, અને નદીઓ પાણીથી ભરાઈને વહેવા લાગે છે. ચોમાસાની રીમઝીમ વરસાદી બૂંદો મને શાંતિ અને આનંદ આપ પે છે. પક્ષીઓ ખુશીથી કલરવ કરે છે અને મોર નૃત્ય કરીને વરસાદનું આગમન કરે છે. શહેરોમાં વરસાદથી વાતાવરણ ઠંડુ અને સ્વસ્થ બની જાય છે. લોકો છત્રી અને રેઇનકોટ નો ઉપયોગ કરીને બહાર નીકળે છે, ઘણા લોકો વરસા વરસાદી દિવસોમાં પરિવાર સાથે ગરમ નાસ્તોનો આનંદ લે છે. શાળાના બાળકો માટે વરસાદી દિવસો ખાસ યાદગાર હોય છે. વરસાદમાં રમવાની તેમને મજા આવે છે, પરંતુ સાવચેત તી રાખવી પણ જરૂરી છે વરસા સાદી પાણીમાં. વધું સમય રહેતા શરદી, ખાંસી, ઉધરસ જેવી તકલીફ પણ થઈ શકે છે. વરસાદ ઋતુ પર્યાવરણ માટે પણ ખૂબ જ જરૂરી છે. તળાવો, કૂવો અને નદીઓ ફરીથી પાણીથી ભરાઈ જાય છે. જેના કારણે પાણીની અછત ઓછી થાય છે. વૃક્ષો અને જંગલોને પણ નવી જીવંતતા મળે છે. આ રીતે વરસાદ ઋતુ આનંદ, હરિયાળી અને જીવનમાં નવી આશા લાવવાની ઋતુ છે. વર્ષા ઋતુ એ આપણા માટે સૌથી પ્રિય ઋતુ માનવામાં આવે છે, કારણ કે એ કુદરતી ઋતુ તું હોય છે. વર્ષા ઋતુ કવિઓ અને લેખકો માટે પ્રેરણાનો સ્ત્રોત માનવામાં આવે છે. વરસાદની ટપટપ અવાજ અને ભીની માટીની સુગંધ દરેકના મનને મોહી લે છે. ચોમાસામાં આસપાસનું વાતાવરણ એટલું સુંદર બની જાય છે કે લોકો કુદરત ની નજીક હોવાનો અનુભવ કરે છે. ગુજરાતમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ગામડાઓનું સૌંદર્ય વધે છે ખેતરો લીલાછમ બની જાય છે અને ખેડૂતોના ચહેરા પર ખુશી. છવાઈ જાય છે નાના બાળકો વરસાદમાં દોડાદોણ કરીને મનને શાંતિ મળે છે લોકોના મનને પણ શાંતિ મળે. છે વરસાદ પાણીનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે તે પીવાના પાણી કે તે માટે પશુઓ માટ ટે ખૂબ ઉપયોગી છે જો વરસાદ સમયસર અને યોગ્ય પ્રમાણમાં પડે તો દેશની આર્થિક સ્થિતિ પણ મજબૂત બની જાય છે. પરંતુ ભારે વરસાદથી ક્યારેક નુકસાન પણ થાય છે રસ્તાનો ખરાબ થઈ જાય છે. ટ્રાફિકની સમસ્યા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે વર્ષાઋતુ આપણને પ્રકૃતિનું મહત્વ સમજાવે છે. પાણી નું સંરક્ષણ કરવું. પર્યાવરણને સ્વસ્થ કરવું સ્વચ્છ રાખવું અને દરેકની જવાબદારી છે. એ વરસાદ જીવનમાં ખુશી શાંતિ અને નવી તાજગી લાવે છે એટલે જ તો વર્ષાઋતુ એ આપણા આપડા બધાને પ્રિય છે. વર્ષાઋતુ તું તો અ એ એટલે ગરમી બાદ આવે છે તો એ લોકોના મનને પણ શાંતિ આપે. છે અને વર્ષા ઋતુ એ ખુશીનું જ આગમન લઈને આવે છે. આજે ગામડાઓમાં પણ કેટલું બધું વર્ષા થઈ છે અને ગરમીના સમયમાં ઉનાળાના સમયમાં આ વર્ષા થવું એ આપણા માટે એક ક અ સારી વાત કહેવાય છે કારણ કે એ ગરમીને દૂર કરવા માટે આવે છે. તો વર્ષા ઋતુનું આગમન કરવું જરૂરી છે તો આજે હું તમારી સાથે જે વર્ષાઋતુ વિશે જેટલી પણ વાતો કરી એનાથી મને પાછ પાછળના કેટલાક કિસ્સાઓ વિશે એ પણ ખૂબ જ જાણકારી મળે, અને તમારા દ્વારા પણ મને ઘણા બધા કિસ્સાઓ કહેવામાં આવ્યા, જેનાથી મને ખૂબ જ સમજ પડી છે. તો હું આપનો આભાર કહેવા માગું છું. આપનો આભાર. શું હવે તમે કંઈક કહેવા માગો છો?
હા તમારી જોડે પણ મને વાત કરી ને મારે બાળપણના જૂના કિસ્સાઓ મને અહ આપણે બાળપણના મને જૂના કિસ્સાઓ યાદ આવી ગયા, અને હું તો બસ અંતમાં એટલું જ કહીશ કે તમારી જોડે વાત કરીને મને વર્ષા ઋતુ વિશેનું મહત ત્વ પણ જાણવા મળ્યું. તો તમાર હું પણ તમને આભાર કહેવા માંગુ છું, તો આ જ સાથે આપ પણે ફરી મળીશું કોઈક દિવસ, કોઈ સારા ટોપિક સાથે વાત કરીશું. તો ચાલો આવજો બેન.
હા આવજે